હલો.
કેમ છો મજામાં.
હા મજામાં.
શું કરીયા છો.
બેઠો છું.
બરાબર.
. તમે શું કરો છો?
હું પણ બસ બેઠો હતો અને. બેઠા બેઠા થોડું વિચારતો હતો કે એમ મને ઘર ની યાદ આવતી હતી મારું ઘર એક ગામમાં છે.. મારા વતનમાં છે. ત્યાંથી હું અહિયાં શહેરમાં ભણવા માટે આવ્યો છું. તો મને. થોડી એવી ઘરની યાદ આવતી હતી ગામડાની.
શહેરમાં એવું તો શું થયું કે તમને ઘરની યાદ આવે.
એવું કે જે ઘર જેવી મજા છે. જ્યાં. પોતાના ઘરના. માણસો હોય એમની સાથે રહેેવું પછી ગામડા ની એક અલગ જ મજા હોય છે.
હમ
જે શહેર માં આપણે જીવી શકીએ નહીં.
ખરેખર ગામડાના જીવન માં મજા તો છે.
સાચી વાત છે. તમે બી ગામડામાં રહો છો. તો શું ગામડા વિશે શું કહેવા માંગો છો.
ગામડા માં આપડા ને શુદ્ધ હવા મળે છે.
સાચી વાત
સારો ખોરાક મળી રહે છે ગામડામાં. આપડા જ ખેતરનુ આપડે શાકભાજી ખાઈ શકીએ છે.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
આપડે પશુ પાળએ છે એમનું દૂધ આપડે પી શકીએ છે.
સાચી વાત છે તમે કીધું કે. અ ગામડામાં સારી આપણને હવા મળી રહી છે જે શહેરમાં એટલી. પ્રદુષણ ના કારણે મળી જ રહેતી નથી. એક સારો ખોરાક મળી રહે છે હવે. ગામ એટલે ક કહેવાય છે કે ભારત નું હૃદય આપડો દેશ છેમ. કે ગામ માત્ર રહેવાનું સ્થળ નથી પરંતુ. ખેતી છે સંસ્કૃતિ ને પરંપરા અને. સાહકાર નું કેન્દ્ર છે દેશના મોટા ભાગના. અન્નનું ઉત્પાદન ગામડામાં થતું હોય છે.
સાચી વાત છે સમારી આપડા ખેડૂતો. જે ગામમાં રહીને ખુબ મહેનત કરે છે અને આનંદ પકવે છે. અને આખા દેશને પૂરું પાડે છે.
એકદમ સાચી વાત છે કે. અ ખેડૂતો છે એ સવાર થી સાંજ સુધી મહેનત કરે છે. વરસાથ પછી. બજાર ભાવ અને કુદરતી આફતો જેવી અનીસ અનિશ્ચતા વચ્ચે પણ દેશ માટે અન ઉત્પન્ન કરે છે.
આપણા ખેડૂતો ઠંડીમાં પણ ખૂબ મહેનત કરે છે, ગરમી હોય તો પણ ખૂબ મહેનત કરે છે. વરસાદમાં પણ એ લોકો નુકસાન વેઠીને પણ મહેનત કરે છે અને આપડા ને એનાજ પૂરું પાડે.
સાચી વાત છે કેમ. કેહેવાય છે કે ગામનો જે માણસ છે એ ખુબ જ મહેનતિ હોય છે અને. એમ. જોઈએ તો ગામડામાં જીવવું એમને ખુબ ગમતું હોય છે. હવે જોઈએ તો એક ગામડા ની સવાર હોય છે કે ગામમાં દિવસનો આરંભ પક્ષીઓના કલરવ, મંદિર માંથી આવતી ઘંટડીની ધૂન અને ખેતરો તરફ જતા ખેડૂતો સાથે થાય છે. આ વાતાવરણ શહેરથી ઘણું દૂર હોય છે. જે આપણે શહેરમાં ક્યારેય અનુભવ કરી નહી શકીએ જે આપણે ગામડામાં અનુભવ કરી શકીએ છીએ.
હમ્મ સાચી વાત છે તમારી અને ગામડામાં આપણાને નદી નદી પણ જોવા મળે છે જેમાંથી આપણને શુદ્ધ પાણી મળે છે વાપરવા માટે.
ખુબ સારી વાત છે કે ગામડામાં નદીઓ હોય છે, તળાવો હોય છે જે આપણને ચોખ્ખું અને સાફ પાણી અ આપે છે જે આપણા ઉપયોગ માટે અને પીવા માટે ખૂબ જરૂરી છે.
હા ખરેખર ખુબ ઉપયોગી બને છે આપડાને. અને શહેરી વિસ્તાર કરતા ગામડામાં રહેવું સારું લાગે છે આપ.
સાચી વાત છે કેમ કે ગામડાની મજા જ કઈક અલગ છે.
હા ગામડાનું વાતાવરણ એકદમ શાંત હોય છે. અહીંના લોકો પણ એકદમ સારા હોય છે.
સાચી વાત, સાચી વાત છે કે ગામડાઓમ બહુ બધું એવું છે કે જે આપણે ક્યારેય શહેરમાં નથી મળતું, જેમ કે સારા માણસો છે પછી સારું એક ગામડાનું જીવન પછી પાણી કીધું એ રીતે હવે ગામના જો પાણી ની એક વાત બીજી કે ગામ ગામનો માણસ પાણી નું મહત્વ સારી રીતે સમજે છે. એક ટીપું પાણી બચાવવું એટલે ભવિષ્યની એક આશા બનાવી છે. કેમકે પાણી નું મહત્વ ખુબ વધારે છે. જ્યારે ગામડાઓમાં પાણીની અછત થાય જાય છે જ્યારે વરસાદ ઓછો પડે છે ત્યારે તેમને ખુબ એમનો મોટો એવો સામનો કરવો પડે છે કેમકે જે શહેરો છે એમાં તો કંઈક ને કંઈક રીતે મદદ મળી રહેતી હોય છે પણ ગામડામાં એવી કોઈ સુવિધા નથી હોતી કે જેનો સામનો કરી શકે.
સાચી વાત છે ગામડાના માણસને ઘણી બધી વસ્તુઓમાં તકલીફ પડે છે જે શહેરના અ લોકોને પડતી નથી. પણ ગામડાનું જીવન સરળ છે અને સારું છે એટલે લોકોને ગામડામાં રહેવું ગમે છે.
એકદમ સાચી વાત છે. બીજું તો એક સારી તમે સારી સારી વાતો આપડણે ગામડાની કરી રહ્યા છે તો એમાં ગામ એક બીજી વાત છે કે ગામની એકતા જો કોઈના ઘરે દુઃખ આવે તો આખું ગામ તેની સાથે ઊભું રહે છે. આ ભાવના આજે પણ ઘણા ગામોમાં જોવા મળે છે.
સાચી વાત છે ગામના લોકો મદદ બાવી હોય છે. જે એકબીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે.
એકદમ સાચી વાત છે. અ ગામની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો એક તો. કૃષિ પ્રધાન જીવન હોય છે કે ગામના મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. જેમ કે ઘઉં ચોખા કપાસ મગફળી બાજરી શેરડી અને વિવિધ શાક ભાજી નું ઉત્પાદન થાય છે ગામોડામાં. અને બીજું તો એક પશુપાલન છે ડેરી અને બગાયત પણ આવકના મહત્વના સ્ત્રોત છે. જેવા જેના લીધે ગામડાના લોકો ખેતી પછી જે પશુપાલન છે વધુ કરતા હોય છે. જેમનું રોજ બરોજનું કામકાજ અને જીવન જીવાની રીત હોય છે. બીજું જોઈએ હા અને બીજું જોઈએ તો. એક કુદરત સાથેનો સંબંધ હોય છે કે હરિયાળા ખેતરો છે વૃક્ષો છે. તળાવો નદીઓ જેમ તમે કીધું એવી રીતે. અને ખુલ્લી હવા ગામડા ની એક ઓળખ છે. હવે ગામનું જીવન ઋતુઓ અને કુદરતી ચક્ર સાથે જોડાયેલું હોય છે.
તમે કીધું એવી રીતે ગામમાં રેવાથી બધી જ ઋતુઓનો અનુભવ થાય છે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસ હોય. બધી જ ઋતુ ગામડામાં ખુબ સારી તે અનુભવે છે. ને ખુબ મજા આવે છે બધી ઋતુમાં.
એકદમ સાચી વાત છે કે જેવી રીતે ગામડામાં આપણે. બધી ઋતુને સારી રીતે અનુભવ કરી શકીએ છીએ અને એને માણી શકીએ છે. પણ એજ વસ્તુ આપણે શહેરમાં માણી કે એને એની મજા લઈ શકતા નથી અને એવું આપણને એની. ખાસ અનુભવ થતો નથી હવે ગામડું હોય છે ત્યાં. જોઈએ તો અલગ અલગ આપણે. તળાવો છે વૃક્ષો છે ખેતરો છે દરેક ઋતુમાં અલગ અલગ એમની. ઋતુ પ્રમાણે એમનામાં પણ ફરક જોવા મળે છે જે આપણે ક્યારે શહેરોમાં જોઈ શકતા નથી કેમકે શહેરો એ બધું વસ્તુઓને ગુમાવી ચુક્યા છે
ખરેખર અને જયારે ઉનાળો ઋતુ ચાલતી હોય ત્યારે આપણેે ગામડામાં લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરીને બેસી શકે શાંતિથી શિયાળો હોય તો સવારે ગામના લોકો ભેગા મળીને તાપણું કરે છે વેલા ગામના લોકો કસરત કરે છે બહાર ફરે છે
એકદમ સાચી વાત કીધી કે ગામના લોકો એક તરીકે સારું જીવન જીવે છે એમાં સામાજિક જીવન એક જોઈએ તો કે ગામના લોકો એકબીજાને સારી રીતે ઓખ ઓળખે છે હવે લગ્ન તહેવારો ધાર્મિક પ્રસંગો અને સામૂહિક કાર્ય કાર્યક્રમોમાં સૌ સાથે મળીને ભાગ લે છે અ અને એકબીજાને સહકાર અને ભાઈચારો કામની સૌથી મોટી શક્તિ હોય છે
સાચી વાત છે તમારી ગામના લોકો એ જ વાત પર વિશ્વાસ કરે છે કે આપણે હળી મળીને રહીશું તો ખુબ સારી રીતે આગળ વધીશું એકબીજા સાથે સારી રીતે રહીએ અને મીઠા રહીએ
સાચી વાત છે અને એક બાબત મેં જોઈ છે કે શિક્ષણ અને વિકાસ જે આજે શાળાઓ પછી આંગણવાડી આરોગ્ય કેન્દ્ર અને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે હવે સરકારની વિવિધ યોજનાઓ યોજનાઓથી રસ્તા વીજળી પીવાનું પાણી અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ પણ વધી રહી છે એક ખુબ સારી વાત છે કે બદલાતા આજે ટેકનોલોજીના જમાનામાં ગામડા માટે એ બધું જરૂરી છે કેમ કે ગામડામાં ખાસી સમસ્યાઓ નો સામનો પણ કરવાે પડે છે જેમ કે આપણે જોઈએ કે કેટલાક વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની મર્યાદિત તકો છે. જે સારી શિક્ષણ એવું મેળવવું થોડું અઘરું પડી જાય છે અને સારા આરોગ્ય સેવાઓ નો અભાવ છે. પછી બેરોજગારી અને સ્થળાંતર કરવું એ થોડું રસ્તાઓ સારા ના હોય તો એ પણ થોડું કષ્ટદાયક બની શકે છે અને પાણીની અછત અનિમિતતા વરસાદ એ કઈ સમસ્યા ઉભી થાય ત્યારે એમને ખુબ મોટો એવો તકલીફ નો સામનો કરવો પડે છે
હા સાચી વાત છે પેલાના લોકોને ગામડામાં રહેવાવામાં તકલીફ પડતી હતી પણ હવે ગામડાઓ પણ ધીરે ધીરે બધી વસ્તુઓ આપણને મળવા લાગી છે જેવી રીતે સારું શિક્ષણ આરોગ્ય કેન્દ્ર ડિજિટલ સેવા વ્યવસાયિક કરવાની તકો બધું જ મળી રહે છે આપણાને ગામડામાં જ આવે તો બહાર જવાની કઈ જરૂર નથી હવે તો
એકદમ સાચી વાત છે કે બદલાતું ગામ એટલે કે હાલ હવે આધુનિક ટેકનોલોજી ના કારણે ગામોમાં મોટા ફેર ફારો થઈ રહ્યા છે ટ્રેક્ટર અને આધુનિક કૃષિ સાધનો નો ઉપયોગ થઈ રહ્યો છે. પછી મોબાઈલ બેંકિંગ અને ડિજિટલ ચુકવણી એ પણ ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન શિક્ષણ અને સરકારી સેવા યુવાનો દ્વારા નવા વ્યવસાયો અને સ્ટાર્ટઅપ ની શરૂઆત થઈ ગામડાઓમાં થઈ રહી
હમ્મ.
હવે તો ગામડામાં બધુ જ મળી રહે છે એટલે ગામના લોકો પણ હવે તો જાણકાર ભણ્યા છે બધી જ વસ્તુમાં
હા એકદમ સાચી વાત છે એટલે કે ગામડું એક શહેર કરતા ખૂબ સારી એવી જગ્યા બની શકે છે જ કે જે આપણને ત્યાં રહેવું ગમે છે ઘણા લોકોની એવું જે કામ ના લીધે કે રોજગારી ના લીધે શહેરોમાં આવતા હોય છે. પણ આખરે તો એમને ગામ ગામડું ખુબ વાલું હોય છે.
ખરેખર ગામડું બધાને વાલું હોય છે. એ ગામમાંથી આવે છે એમને તો ગામડું એમના ખુબ પ્રિય હોય છે.
હમ્મ ખુબ સારી વાત છે તમે અત્યારે હાલ ગામડામાં રહો છો તો તમે અનુભવ કરો છો એટલે ખુબ સારી વાત છે.
હા મને ગામમાં રહેવાનું ખુબ ગમે છે મને ખુબ સારું લાગે છે ને મને બધી સુવિધાઓ મળી રહે છે. મારા પોતાના જ ગામમાં
હ ખુબ સરસ વાત છે સારું એમ તમારા જોડે વાત કરીને ખુબ મજા આવી કોઈક વાર નવા વાતો કરશું કોઈક સારા એવા વિચારો સાથે એ મળશું.
હા મળીશું ચોક્કસ.
હા સારું ચલો.
હા.